તો હલો
હલો
કેમ છો
બસ મજામાં તમે બોલો કેમ છો
બસ મજામાં
બરાબર
એમાં જે યાદ કર્યા
કઈ નહી બધા મિત્રોને હું ફોન કરતી હતી તો મેં કીધું લાવો અમને પણ ફોન કરી દઈએમ ઘણા લોકો ઓનલાઈન મારા મિત્ર છે ઘણા લોકો વાસ્તવિક જીવનમાં મિત્ર છે
અચ્છા અચ્છા સાચ સારું તમને શું લાવે હા બોલો બોલો
આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે ઓનલાઈન મિત્રતા ખુબ સામાન્ય બની ગઈ છે નહી
હા એ તો સાચી વાત છે ઓનલાઈન ના કારણે લોકો આમ ઓફલાઈન મળવાનું પણ ભૂલી ગયા છે
હા કારણ કે જુઓને લોકો શાળા કોલેજ ઓફિસ અથવા પોતાના પડોશમાં મિત્રો બનાવતા હતા પરંતુ હવે મોબાઈલ ઇન્ટરનેટના કારણે દુનિયાના કોઈ પણ ખૂણાના લોકો સાથે
હા હા સાચી વાત છે
હા તમને શું લાગે ઓનલાન મિત્રતા સારી કે ઓફલાઈન મિત્રતા સારી
મારા માટે મતે તો ઓફલાઈન મને વધારે ગમે ગમે કેમ કે તમે ફેસ ટુ ફેસ તમારા મિત્ર સાથે વાત કરી શકો
હા, એ તો સાચી વાત કહી. જોકે બંને વસ્તુના અલગ અલગ ફાયદા અને ગેરફાયદા છે પણ કે આપડા ખરાબ સમયમાં જે આપડી લ ઉભો રેચ પછી ઓફલાઈન
હા તો સાચી વાત છે અને આજના સમયમાં તો સોશિયલ મીડિયા મેસેજિંગ એપ્સ અને ઓનલાઈન ગેમ્સ ના કારણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા લોકો સાથે મિત્રતા કરવી આમ ખુબ સરળ બની ગઈ છે
આ હા એ તો સાચી વાત છે મેં પણ ઘણી વાર જોતી હોઉ છું અમુક છોકરાઓને ગેમ રમતા એ લોકો મતલબ સામે વાળો માણસ જે હોય છે એમને ઓળખતા પણ નથી હોતા અને એમની જોડે ઓનલાઈન વાત કરતા હોય છે પછી ગેમ્સ ની અંદર એકબીજાને કમાન્ડ આપતા હોય છે તો એ રીતે પછી એ લોકો જે છે મિત્રો બનતા હોય છે
હા એ તો સાચી વાત છે અને ઘણા લોકો એવા મિત્ર પણ બનાવે છે જેમને તેઓ ક્યારે રૂબરૂ મળ્યા પણ નથી થયો હતા
હા એ તો સાચી વાત છે કે ક્યારેય આપણે જોયા જ ન હોય એમના જીવનનું શું છે એમના એમનું બેકગ્રાઉન્ડ શું છે આપણને ખબર જ ના હોય બસ ઓનલાઈન અ ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સઅપમાં કે ફેસબુકમાં એમની જે છવી દેખાડતા હોય આપણને એજ ખબર હોય એમ કે આજ છે એમનો પાસો બીજો જે પડદાની પાછળ જે એમની દુનિયા છે એ આપણને દેખાતી નથી હોતી.
હા એ તો સાચી વાત છે અને. ઓનલાઈન મિત્રતા ના આમ જોઈએ તો ફાયદા પણ છે આપણે આમ અલગ અલગ દેશના લોકો સાથે જોડાઈ શકીએ છીએ નવી ભાષા નવી સંસ્કૃતિ અને નવા વિચારો વિશે આપડે જાણી શકી છી ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન મિત્રો પાસેથી અભ્યાસ મદદ પણ મેળવતા હોય છે અને નવી માહિતી પણ મેળવે છે અને પોતાની કુશળતા પણ વિકસાવતા હોય છે
હા એ તો સાચી વાત કઈ કે ઓનલાઈન મિત્ર જે હોય એ કેવાય ને કે કોઈ દેશ નો હોઈ શકે બહાર ના કોઈ રાજ્ય નો હોઈ શકે તો બહાર નો કોઈ વ્યક્તિ હોય ને એટલે કેવું હોય કે એ લોકોની એક તો ભાષા સંસ્કૃતિ એ લોકોની આવડતો એ લોકો ના વિચારો બધું અલગ અલગ હોય. તો પછી આપડે જયારે એમને મિત્ર બનાવીએ ને. તો પછી આપણે પણ સંસ્કૃતિમાં જોડાઈ જતા હોઈએ છે અને આપડે પણ પછી એ. નવું નવું વસ્તુ આપણને શીખવા મળતું હોય છે. જે આપણેે આપડા જે આસપાસનું જે વાતાવરણ છે ત્યાં જે મિત્રો છે. એ લોકો સાથે આપણે નથી શીખી શકતા એવું.
હા એ તો વાત સાચી છે પણ આમ જોઈએ. હા પણ આમ જોઈએ તો ઓનલાઈન મિત્રતાના આમ ઘણા જોખમો પણ હોતા હોય છે. ઇન્ટરનેટ પર દરેક વ્યક્તિ પોતાની સાચી ઓળખ જણાવે છે એવું જરૂરી નથી હોતું. કેટલીક વાર લોકો આમ ખોટી માહિતી આપીને. વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કોઈ અજાણી વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ. કરવું પણ આપણા માટે યોગ્ય નથી હોતો. પોતાની વ હા પોતાની આમ વ્યક્તિગત માહિતી છે. ફોટા અથવા બેંક સંબંધિત વિગતો ક્યારે આમ. અજાણ્યા લોકો સાથે આપડે આમ શેર ના કરવી જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી કે ઓનલાઈન જે હોય એમાં. ઓળખ જે છે છે. અને એના જે સાઈબર ક્રાઈમ જે હોય છે ને. એ આજકાલ ઘણા બધા વધી ગયા છે તમને ખબર હોય તો. કે બેંક માંથી અચાનક પૈસા જતા રહેવા. પછી કોઈ અંગત ફોટા કે વિડીયો લીક થવા એ બધું જે છે આજકાલ વધી રહ્યું છે. તો એના કારણે આપણે ઓનલાન ફ્રેન્ચ બનાવી એ વાંધો નથી. પણ આપણે થોડી સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. છે એમ.
હા એ તો સાચી વાત છે.
હા અને આજકાલ લોકો કેવું કરે છે. અ આજકાલ લોકો કેવું કરે છે કે ઓનલાઈન મિત્રો ના કારણે જે છે ને. એમની એમની જોડે ચેટિંગ. કરમાં છે ને જે આપડ જે હોય છે. એમને ઘણાર અવગણતા હોય છે એમ કે અ. એમની એમની પર બ. ધ્યાન નથી આપતા એટલા બધા એ રચા પચા રહે છે ને ઓનલાઈન ફ્રેન્ડશીપમાં. તો ખરેખર બાજુમાં જે. પછી એ બી એવો મિત્ર જેને આપણે નાનપણથી આપણે મતલબ મિત્ર બનાવેલો હોય એવો. તો એવા જે છે એને એ લોકો. સાઈડ લઈન કરી દેતા હોય છે એમ પછી અમુક વાર. પછતાવો થાય બહ મોડું થઈ ચુક્યું હોય છે.
હા એ તો વાત સાચી છે.
હ હા. અને ઓફલાઈન મિત્રતાની એક ખાસ વાત એ કે જે મિત્ર જે છે. એને તમારી રહેેણી કરણી તમારી આદતો. તમારો સ્વભાવ એ બધા વિશે ખબર હોય. તો એ જે તમે ક્યારે કોઈ. કે તમારો કોઈ સારો સમય ના ચાલતો હોય. ત્યારે જો સૌથી પહેલા તમારી જોડે. ઉભો રહેનાર હશે તો એજ મિત્ર હશે એમ.
હા એ તો
હા હા તો ઓનલાઈન જે છે એને તો આપણે દિવસનું ખાલી એક કલાક બે કલાક જે માની લઈએ એ જ આપીએ છીએ તો એને જે આખું આપણું જીવન છે એના વિશે એને કશ નથી ખબર એને નથી ખબર કે આપણેે જયારે ગુસ્સામાં આવીએ ત્યારે આપણે કેવું અ બિહેવ કરીએ આપડણે જયારે ટેન્શનમાં હોય ત્યારે કેવું બિહેવ કરીએ એના માટે તો માણસે જે છે એ રૂબરૂ કોઈ માણસ ની જોડે રહેવું પડે એમ તો
હા
આ બાબા એ ઓફલાઈન મિત્રો જે હોય એ સારા ગણાય ઓનલાઈન મિત્ર કરતા
હા એટલે આમ ઓફલાઈન મિત્રતા વિશ્વાસ લાગણી અને અનુભવ પર આધારિત હોય છે શાળા કે કોલેજ ના મિત્રો સાથે આપડે હસીએ છીએ રમીએ છીએ અભ્યાસ કરીએ છીએ અને મુશ્કેલ સમયમાં એકબીજાની આમ મદદ કરીએ છે અને તેમના ચહેરાના હાવભાવ લાગણીઓ અને વર્તનને આપણે સારી રીતે સમજી શકીએ છીએ તેથી આવા સંબંધો આમ ઘણી વાર વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી પણ રહે છે
હા એટ મે સાચી વાત કહી અને અ બીજું એક જોઈ એવું કહી શકાય કે મિત્રો જે હોય એ ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય જો ખ હોય ને તો આપડામાં જે છે એની અસર બહ જલ્દી થઈ જ હોય છે કે આપણામાં પણ ખરાબ આદતો એવી કૂટેઓ આવી જતી હોય છે એવા આપડણે અમુક કેરેક્ટરિસ્ટિક એમણા પકડી લઈએ છીએ કે પછી એ આપણને નુકસાન પહોંચાડે છે અને જયારે
હા
ખબર પડે આપું ઘણું બધું નુકસાન થઈ ગયું હોય છે એમ
હા
તો મિત્ર પસંદ કરતી વા અ ભલે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય તો મિત્રપ પસંદ કરતી વખતે એટલું ધકવું જોઈએ કે આ માણસ જે છે જે મને આવનારા પાંચ વર્ષમાં મારે જે પ્રગતિ લાવવી છે કે મારે જે બનવું છે એમાં આ માણસ ન સહયોગ રહેશે કે પછી હા આ જે માણસ હે એમને એ રસ્તા પરથી પટકાવશે જોને એમ પડે કે ના આ માણસ કોઈ વર્ચસ્વ છે કોઈ ઉશળતા છે મિત્ર બનવા લાયકે એ છે અને એ જે છે એ મને ખોટા રસ્તે જતા અટકાવશે અને મારી પ્રગતિમાં મારો સાથ આપશે તો હું એને મ મિત્ર બનાવી શકું એમ કારણ કે અમુક વાર કેવું થાય છે કે અમુક મિત્રો એ છે એ તમે સક્સેસ થી ખુશ નથી થતા આમ બહાર દેખાડે પણ અંદર ના અંદર એમને છે ને એમ ઉપર ઈર્ષા થતી હોય છે તમારાથી
હા એ તો સાચી વાત છે
હા તો આપણેે જે છે એ એવા મિત્રોને ઓળખતા શીખવું જોઈએ અને એમ એ પછી ઈર્ષા થાય એમને એટલે પછી આમ બ આપ એ માટે અ આપડુ જે છે આપડી તારીફ કરશે પણ પછી આપણી ગેરહાજરીમાં એ આપણા વિશે ખરાબ પણ બોલતા હોય છે એમ. તો એવા લોકોને ઓળખવા જોઈએ અને અ એવા લોકથી દૂર રહેવા જોઈએ. તો છેલ્લે તો એવું કહી શકાય કે અનલાઇન ફ્રેડશિપ કે ઓફલાઈન ફ્રેન્ડશિપ બંનેની અંદર એક વસ્તુ તો સામાન્ય બાબત આવે કે સામે વાળી વ્યક્તિ એ વિશ્વસનીય હોવો જોઈએ અને સારો હોવો જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે. કે સાચો મિત્ર એ નથી જે હંમેશા ઓનલાઈન હોય પરંતુ એ છે જે મુશ્કેલીમાં તમારી સાથે ઉભો રહેે.
હા એ તો સાચી વાત છે.
વાંધો નય સારું સારું છે.
હ